હલો.
હા શું મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા મિત્ર આવી રહ્યો છે.
હા શું તો તમે મને થોડો સમય આપી શકશો
હા મિત્ર હવે હું ફી જ છું
હા મિત્ર આજે આપણે વાત કરીશું ભારતના પ્રવાસન સ્થળો ભારત એક જોઈએ ભારત જોઈએ તો એક પ્રાચીન દેશ છે. ત્યાં અનેક પ્રકારની પ્રાચીન ઘટનાઓ પણ ઘટી છે. પ્રાચીન સમયમાં અનેક પ્રકારના રાજાઓ મહારાજાઓ ભારતમાં હતા તેમણે અનેક પ્રકારની ઈમારતો ગુફાઓ કિલ્લાઓ વગેરે અનેક પ્રકારની વસ્તુ તો ભારતમાં બનાવી હતી જોવા જઈએ તો ભારત માં ઘણા બધા કિલ્લાઓ આવેલા છે અને તે ખૂબ અદભુત છે ભારતમાં આવેલ તાજમહેલ એ પણ બનાવાની એક ખૂબ મોટી અજાયબી છે વિશ્વની જે જોવા ઘણા લોકો આવે છે. ભારતમાં એવા એવા સ્થળો આવ્યા છે જેમ કે રણ પ્રદેશ દરિયા કિનારાઓ નદીઓ અને ટાપુઓ ત્યાં લોકો ખુબ મોટી માત્રામાં પ્રવાસ કરવા માટે આવે છે. ભારતમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની મૂર્તિ જે નર્મદા નદી ના કિનારે આવેલ છે. એ ખૂબ મોટી મૂર્તિ છે. જે વિશ્વની સૌથી મોટી પ્રતિમા તરીકે સ્થાન પામેલી છે. ત્યાં લોકો ખૂબ મોટી માત્રામાં ફરવા માટે આવે છે. ત્યાંનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે અને ત્યાંનું અનુભવ પણ અ અ અનોખો અનુભવ છે શું મિત્રો તમે પણ કોઈ પ્રવાસન સ્થળની ભારતની મુલાકાત લીધી
હા મિત્ર તમે કેવી રીતે કે ભારતમાં એવા ઘણા બધા સ્થળો છે જે જોવાલાયક છે અને એના પ્રાચીન એની બધી કહાનીઓ પણ છે ઘણી બધી અને આપણે જોવા જઈએ તો તમે કીધું એ રીતે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા નદી ની કિનારે આવેલ છે એનો અમે પ્રવાસ કર્યો હતો તો એ ખુબ જ જોવાલાયક અને ઘણું બધું સમજવા જેવું છે. અને એમાં એની મૂર્તિઓમાં જે ઘણું બધું એવું જોવા જેવું છે અને સમજવા જેવું પણ છે તો એ એ પ્રવાસ અમારો ખુબ જ આનંદમય અને યાદગાર રહ્યો હતો અને મુખ્યત્ત્વે તો એવા ઘણા બધા પ્રવાસ ના સ્થળો જે ભારતમાં આવેલા છે. અને ભારત માત્ર એક પ્રવાસ નુ સ્થળ નહી પરંતુ એમાં ઘણા બધા એવા વિશે ઘણી બધી એવી વિશેષતાઓ પણ રહેલી છે જે ભારતમાં આપણને જોવા મળે છે ભારતના પ્રવાસમાં તો એવા ઘણા બધા પ્રવાસ ના સ્થળો છે જેમ કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી છે. એવા ઘણા બધા સ્થળોમાં પંજાબ પંજાબ છે પશ્ચિમ બંગળ છે એ એવા ઘણા બધા રાજ્યોમાં અને શહેરોમાં પણ એ જોવાલાયક સ્થળો આપણને જોવા મળશે અને ખુબ જ મોટા પ્રમાણમાં એમાં આપણે શીખવા જેવું પણ છે કારણ કે અને આપણે એની મુલાકાત પણ લેવી જોઈએ કારણ કે આપણે જો એના વધારે પડતું જ્ઞાન પણ આવી શકે છે અને ખાસ કરીને ભારતમાં તો એવા ઘણા બધા સ્થળો છે તો જે ભારતના મૂળ રહેવાસીઓ છે એ લોકોને તો સૌથી વધુ દાન હોવું જોઈએ અને એમ તમે કીધું એ રીતે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે એ ખુબ જ સા સારી છે અને સૌથી મોટી પ્રતિમા છે અને એ નર્મદા નદી કિનારે એ આવેલું છે એમાં જોવાલાયક પણ એમાં પણ ઘણા બધૂ છે અને એનાથી બીજા પણ એવા ઘણા બધા જોવાલાયક સ્થળો છે જેની આપણે મુલાકાત કાત ચોક્કસ લેવી જોઈએ. એમ જોવા જઈએ તો અમારા ગામડામાં પણ ઘણા બધા એવા વોટરફોલ અને હિલ સ્ટેશન આવેલા છે જે જોવાલાયક છે અને આ ચોમા ના સમયમાં તો ખુબ જ આનંદમય જવાનું હોય છે કારણ કે જે ખૂબ જ કુદરતની જે કળા હોય છે એ ખૂબ જ સારી હોય છે અને અ એક બોગન જો. તો પવન પછી વરસાદ છે અને એવું ઘણું બધું જોવાલાયક છે અને જે વોટરફોલ છે એ પણ ખુબ જ દ્રશ્ય જોવાનું ખુબ જ મજા આવે છે. તો એવી ઘણી બધી મુલાકાતો આપણે લેવી જોઈએ અને લેતા રહેવું જોઈએ કારણ કે આપણે હમેશા એક આપણા મનને શાંતિ માટે અને ખુશ રહેવા માટે એવા પ્રવાસો પણ કરવા જોઈએ. તો શું તમે પણ પ્રવાસો કર્યા છે ભારતના
હા મિત્ર મેં પણ ભારતમાં ઘણા પ્રવાસ કર્યા છે ભારતના દક્ષિણમાં આવેલ મુન્નાર ડુંગર ત્યાં અમે ગયા હતા જ્યાં ચાયના બગીચા અને અને કુદરતી વાતાવરણ ખૂબ સુંદર છે ત્યાં ચોમાસામાં મુલાકાત લેવી એ ખૂબ સ્મરણીય બની જાય છે ત્યાં આપણે જોઈએ તો આખા ડુંગર પર ચાની ખેતી કરવામાં આવે છે. અને ત્યાં ઘણા બધા લોકો પ્રવાસ માટે પણ આવે છે. દક્ષિણમાં મુનર ઉત્તરમાં કશ્મીરના બરફ આચારિત પ્રદેશો પશ્ચિમ માં ગુજરાતના કચ્છનું રણ એ પણ ખુબ પ્રસિદ્ધ છે. ગોવાના દરિયા કિનારા એ પણ ખૂબ આકર્ષીક પ્રદેશ છે. કેરળમાં આવેલ મુનાર કેરળની પિંકવોટર અને હોળી ની રાઈટ એ પણ ખુબ પ્રસિદ્ધ છે. આપણે પણ એકવાર કેરળની મુલાકાત લેવી જોઈએ. ભારત માં જોવા જાઈએ તો ઘણા મોટા કિલ્લા આવેલા છે. એમાં રાયગઢ તે ખૂબ પ્રસિદ્ધ છે. મહારાષ્ટ્રમાં મોનસૂનમાં ફરવા જવું એ પણ ખુબ અનોખો અનુભવ છે. જેમાં માલસેજ ઘાટ એ કાલુ વોટરફોલ એ ખુબ સુંદર હોય છે ચોમાસામાં. બસ ના આર્થિક વિકાસમાં પણ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. હોટલ ઉદ્યોગ, પરિવહન, માર્ગદર્શકો, હસ્તકલા સ્થાનિક વેપાર જેવા અનેક ક્ષેત્રોમાં રોજગારી મેળવી શકાય છે. રાજસ્થાનીઓ ભારતમાં રાજસ્થાનની વાત કરીએ તો તેનો રણ પ્રદેશ એ ખૂબ અનોખું છે. રાજસ્થાનમાં કિલ્લાઓ મહેલો ખુબ જાણીતા છે જેમાં જયપુર નો હવાનો મહેલ એ તો વિશ્વ પ્રસિદ્ધ છે. ઉદયપુર ના સરોવરો એ પણ ખુબ પ્રસિદ્ધ છે. ગુજરાત પણ આપણે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં પણ ખુબ મોટા બધા પ્રવાસન સ્થળો આવેલા છે. જેમાં હિન્દુ ધર્મના પવિત્ર તીર્થ સ્થાનો અને એશિયાની જેવો જ એક ગીરના જંગલ માં આવેલા છે એતો વિશ્વ વિખ્યાત છે. અને કચ્છના રણમાં ઉજવાતો રણોત્સવ એ તો ખૂબ મોટો તહેવાર માનવામાં આવે છે. એ ત્યા આવી ઘણા બધા લોકો એ તહેવાર નો આનંદ આનંદ માણે છે. અને ઉત્સાહથી ઉજવે છે. આપણે વાત કરીએે હિમાલય ની હિમાલયમાં આવેલ મનાલી, શિમલા મસૂરી, નૈનીતાલ, ઋષિકેશ જેવા સુંદર હિલ સ્ટેશનો આવેલા છે. અહીં ખૂબ મોટો ટ્રેકિંગ અને ધાર્મિક પ્રવાસ ના આનંદ માણે છે. અહીંયા બધા ઘણા બધા લોકો કેદારનાથ મંદિર ના દર્શન કરવા માટે આવે છે. જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ત્યાંની મુલાકાત લે છે. કેદારનાથના મંદિર ની અનોખી વાત એ છે કે ત્યાં લોકો ટ્રેકિંગ કરીને જાય છે. જેથી તેનો એક અલગ જ અનુભવ આવે છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તી ધર્મના અનેક પવિત્ર સ્થળો આવેલા છે. વૈષ્ણવ દેવી હમ્મ. અમરનાથ, બોટ ગયા અમૃતસરનું સુવર્ણ મંદિર વગેરે સ્થળો આવેલા છે. પ્રવાસના અનેક લાભો પણ થાય છે દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ થાય છે લાખો લોકોને લો રોજગારી મળે છે વિદેશી ચલણની આવક વધે છે. સ્થાનિક હસ્તકલા અને કળાને પ્રોત્સાહન મળે છે. રાષ્ટ્રીય એકતા અને સાસ્કૃત સમરસતા મજબૂત બને છે. લોકોમાં ઇતિહાસ અને વારસા પ્રત્યે જાગૃતિ વધે છે. આપડે જયારે પ્રવાસ કરીએ છીએ ત્યારે આપણે કાળજી રાખવી જોઈએ. સ્વચ્છતા રાખવી જોઈએ. ઐતિહાસિક સ્મ સ્મરકો પર લખાણ ના કરવું પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો ને કુદરતી સ્થળોને સ્વચ્છ રાખવા સ્થાનિક સંસ્કૃતિઓનો આદર કરવો જોઈએ અને પર્યાવરણનું રક્ષણ પણ કરવું જોઈએ. શું મિત્ર તમે પણ એવું કઈ હિલ સ્ટેશનની મુલાકાત લીધી છે?
હા મિત્ર, તમે કીધું એમ એવી રીતે કે ભારતમાં પ્રવાસના સ્થળોની કોઈ ખોટ નથી કેમ કે એટલા બધા પ્રવાસના સ્થળો છે જેમાં આપણે ખુબ જ આનંદ માણી શકીએ છીએ અને એવા સારા બધા સ્થળો પણ છે જે યાદગાર રઈ છે કે અને આપણા માટે સારા પણ છે, અને હા અમે પણ હિલ સ્ટેશનની નો આનંદ માને છે કારણ કે, અમારા વિસ્તારમાં પણ હિલ્સ એવા વોટર ફોલ અને હિલ સ્ટેશન આવેલા છે, જેમાં અમે આનંદ માણીયે છીએ અને ખુબ જ સારા એવા છે કેમ કારણ અને હા, ખાસ કરીને આપણે એવા વોટરફોલ અને જે હિલ સ્ટેશન છે એના ખાસ કરીને મુલાકાત લેવી જોઈએ, આપણા માટે સારું છે. તો તમે શું કેશો મિત્ર?
કેહવા માગીસ કે પ્રવાસ કરવું એ ખુબ જરૂરી છે, જે આપણે જીવનને એક પાઠ શીખવી જાય છે, પ્રવાસ દ્વારા આપણો વિકાસ થાય છે આપણામાં સભાનતા આવે છે, બૌદ્ધિકતા આવે છે, અને ધાર્મિક માન્યતાઓ પણ વધે છે. આપણે લાઈફમાં પ્રવાસ કરવો એ ખૂબ જરૂરી છે. પ્રવાસ દ્વારા જ આપણું જીવન સમૃદ્ધ બને છે, અને અનેક અનુભવો થાય છે અને ખુબ પ્રમાણમાં આપણને શીખ મળે છે. તો મિત્રો, તમારો મને આટલો સમયે આપવા બદલ આભાર.
તમારો પણ આભાર.